હેલો
હા હેલો
હા
હા હેલો હેલો હમ
બોલ
એ એ મને પૂછવાનું હતું કે મૈદ તું ક્યાંથી લગાવી હતી
મેં મેં મારી ફ્રેન્થી લગાયવી
ઓ બો મસ્ત આઈડી હતી મને પણ પાડવાનું હ
હા હા
એને કેજે ને મને પર હા મને પાડવાનું છે મેં કીધું હતું ને મારી બેહેન નું લગ્ન છે એટલે મને પાડવાનું હતું અને બે ત્રણ મહેમાન આવશે તો એને પણ પાડવાનું છે‌.
તો કેજે મને જયારે પાડવાનું હોય ને ત્યારે મે તે તેનું નંબર આપું તેને તેનાથી કોલ કરીને પછી પૂછી લેજે એનેથી
હા એક અઠવાડિયા પછી
હા
ઓર તું અ મેંદ ન ડિઝાઇન કેવું લાગ્યું તને
મેંહદુ નું મેંહદીની ડિઝાઇન તો બો સારી છે એવી
હા લ શોટમાં પણ પાડીલ આપે ને
હા શોટ માં આપે પાડીને
ઓ હા મને આરબી ડિઝઇન જોઈતું હતું
હા એ પણ આવડે તે કેમ કે તે અર અ કેમ કે તે મુસ્લિમ છે ને એટલે એને બધું આવડે
હા તો તો સારું છે મને અરબી જ જોઈએ એટલે
હા એને આવે
મહેંદી મહેંદી કોન એ જ લાવી આપે કે આપડે લઈને આવવાનું
એજ લઈ આવે
ઓહ સારું હા તો એને વાત કરજે મારા હારું
હા તું એને કે કેય દે જે કઈ દે જે કે કેટલું કોણ જોઈએ તને તે આ તે આ લઈને આવે તે
મેહદી મેહદી નો કોન મને દસ-બાર જોઈએ.
ઠીક છે મેં એનાથી કય દેવું.
હા, તું જ કેજે.
હા.
ઓર અ કયું મેહદી હતું એનું નામ?
તો ની બટ એવું કોણ સાદું કોન ની હોય.
આ કોન તો બો બધા હોય પાતળું હોય મોટું હોય બો બધા.
હા, નહી એનું એના કોન જોહે ને તેના પર નામ નથી તે સાદું એકદમ વાઈટ જેવું દેખાય.
હા, તો ઘરે જ બનતું હશે એટલે.
હા, એની મમ્મી
તને યાદ છે એમ. તને યાદ છે મારી એક ફ્રેન્ડ હતી એ પેલા આવતી હતી ને પેલા ત્યાંથી સંજનથી આવતી હતી ને ત્યાં બો મસ્ત મેહદીનું ડિઝઇન લાવતી હતી. હા, તેવું જ. કોન રે તો બો સારું એનું કલર પણ બો મસ્ત આવે.
હા, એવું જ કોન છે તેની પાસે.
હા આં કલર તો તારું જોયું મે બહુ મસ્ત આયવુ. નેહા મેંહદી કોણ ઓળખી તું? નેહા, નિશા.
કાજલ ને વગેરા વગેરા હા બધું સારું હે પણ
હાં
બધું સારું કોન હોય પણ જે તેલ કોયડી લઈને આવે ને તે બૌ સારું છે.
હા, આં પછી કલર ની આવે તો?
આવશેે જ.
કે કેમ કે કે એમકે તારા હાથમાં આવ્યું મારા હાથમાં ની આવે રંગ તો.
એવું ની હોય એનું
એવું પણ હોય ને બેન.
ની હો એ એનું કોન સારું છે એટલું ના કે
હા
હા
હવ તો સારું જ છે તું તેને કહી દેજે દસ બાર કોન મારા માટે લઈને આવજે હા અને એમ તો મેં નિશા મહેંદી પાડું છું અને મારા હાથમાં કલર પણ બહુ ફાઇન આવે એમ કે લગ્ન છે ને એટલે મને થોડું સારું કોન જોઈએ
ઠીક છે
હા તને તો ખબર જ છે ને મારા મેં મહેદીનામાં મહેંદી ના કોન માટે બહ સિરિયસ છું કલર બધું બરાબર આવું જોઈએ
હ
તો કલર બરાબર ની હવે તને ખબર ને સામને વાળાને શું કે આપણે હા એને કેજે બધું બરાબર પેકિંગ વકીંગ કરીને આવે
ઠીક છે
તને ખબર છે મેં પણ મેં મહેંદી પાડું છું
હા તને આવડે
હા આવડે ને મારેને પણ ઘરે બેઠા બેઠા
કેવી રીતે આવડ આવડશે તમને
તું આવજે તું આવજે મારા ઘરે તને પાણી આપું
હા આપજે મને પાડી
હા બહ મસ્ત પાડ્યું મેં તો મમ્મી નું પડ્યું અને મારી બેન નું પડું બહુ મસ્ત પાડડ્યું મે
સારું
હા
આવીશ કદા
એક કે કેટલા છોકરી આવે બે ત્રણ છોકરી આવે કે એક બે
ની
તે જ કેટલા આવે
હા હા
હા એને લાગે ને કે બઉ બધા છે એને લાગે ને કે બહ બધા છે લોકો માટે એટલે છે લઈને આવશે
ઓહ અચ્છા સારું છે તો તું પણ આવજે એની સાથે તે
શું
હા મે, એક મ મમ્મી કહે છે પંદર કોન લઈને આવજે.
ઠીક છે.
એક વાર તું એને, મારાથી વાત કરાવજે.
હા તને નંબર આપું?
એને પૂછી લઉં કે ક્વોલિટી કેવું છે બધું, કેમિકલ વાળું ત નહી મળે.
તને નંબર આપીસ તું વાત કરી લેજે.
વાત તો કરવું જ પડશેને.
હા.
મંહેદી નો સવાલ છે.
સારૂ.
હમ. એને એને કેવું જોઈએ હતું ને એને મેંદીનું એક બ્રાન્ચ ખોલી લેવો જોઈએ. બધા મેંદી નું અલગ અલગ નામ હોય છે ને. હા. તો તું એને શું શું કેવાની?
શું?
હા, ક્યાં ગઈ?
સુબોલ.
હલો. હા તો મે મે કે કેતિ છુ એને તું તું કેજે બધું.
હા કઈ દઇસ મે.
હા બે કે છે કે લગાવવા વાળી હોય તો બે ત્રણ તો લઈને આવજે.
હા.
હા.
અમે કહેતી છું ને કે એ મેંદી મેંદીનું એને બ્રાન્ચ ખોલવી જોઈએ, કેમકે સારી મેંદી છે ને એની.
તારું સુજાવો બહુ સારું કેઈસ એક વખત.
હા એ આવ સે તો આપણેે કે. કેવા.
હા.
આપણે
આવશે તો કઈ નહી એ મતલબ એનું નહી મળે.
અરે કે મેંદીનું કેટલું લે?
કોન નુ તો પંદર રૂપીસ છે.
પંદર રૂપીસ છે, એ મારી બેનની ફ્રેન્ડ છે ને એ બીસ રૂપિયાની આપે એટલે.
અચ્છા હ.
સારું છે કેવાય. એક કામ કરજેને એને બીસ ગુણ કહી દેજે કેમકે એ પંદર રૂપિયા છે. લ આ લોસ્ટની મલે ને આપણને ફાયદો છે અ
હા બચી જાય તો સારું ને.
હા.
હા મેં પણ એજ કેતી છું આમ
કા ગે તમારું શે
એટલે મેં તને કીધું કેમ કે મેં તારું જોયું ને તો મને લાગ્યું કે તું પાયડી હશે. ત્યા થી ચાલ તું બરાબર એને કઈ દેજે મારા મારા માટે બાર કોન બારની વીસ કોન અને પ પેલાતો તું મને એનાથી વાત કરાવજે ઓકે
ઠીક છે.
ઠીક છે સારું બાય
સારું બાય
બાય